હલો.
હલો કેમ છો?
હું મજામાં છું, તમે કેમ છો?
હું પણ મજામાં છું. હા બેન એક મારે તમને વાત શેર કરવી હતી.
હા બેન બોલો ને!
હા, આજે હું આપણી પરંપરા વિશે વિચારતી હતી, તમારે શું કેવું છે એના વિશે?
એવું કે?
હા.
પરંપરા તો આપની ઓળખ છે ને તેના વિશે તો આપને વિચાર કરવો જ જોઈએ.
હા તમે બરાબર કહો છો બેન, આપણે આપણા જીવનમાં પરંપરાનું ઘનુ મહત્ત્વ છે, કારણ કે પરંપરા એ આપણને આપણા પૂર્વજો પાસેથી મળેલ છે જે આ આપણને પૂર્વજો સા થે જોડે છે, એના સંબંધો મજબૂત કરે છે અને આપણા સંસ્કૃતિક વારસાને પેઢી દર પેઢી સુધી જીવંત રાખે છે.
હા, તમે બિલકુલ સા શું કહો છો? કારણ કે પરંપરા એ માત્ર જૂના રીત રિવાજો નથી. પરંતુ તે આપણા સંસ્કાર આદર હા, એકબીજા પ્રત્યે સાથેની એકતા, સારા ગુણ જેવી સારી બાબત ને પેઢી દર પેઢી આગળ વધવાનો એક સુંદર માર્ગ છે.
હા, આપણે જોઈએ તો તહેવારો, જેવા કે દિવાળી, હોળી, નવરાત્ર્રી, ઉત્તરાયણ, જન્માષ્ટમી જેવા ઘણા બધા ઉત્સવો છે, જે આપણા દેશમાં ધામધૂમ થી ઉજવાય છે, આપણે આપણા પૂર્વજો પાસેથી વારસાગત રીતે પરંપરા મળે છે, અને આ પરંપરાને, જોઈએ તો ઘણી રીતે બધા ઉજવે છે.
હા અને ખાસ કરીને નવરાત્રી દરમિયાન લોકો આપણા, પરંપરાગત વસ્ત્રો પહેરીને ગરબા રમે છે, જેથી આપણું લોકગીત, નૃત્ય કલા. અને આપની સુંદર મજાની સં કૃતિ. દુનિયા સુધી પહોંચે છે.
હા, આજકાલ ઘણા યુવાનો પોતાના જીવનમાં, વ્યસ્ત થઈ ગયા છે, તેઓ આધુનિક જીવનમાં જીવવામાં વ્યસ્ત છે, અને તેઓની પરંપરા વિશે, ભૂલી જ ગયા છે તેઓને પરં પરા વિશેનો ખ્યાલ જ નથી. અને, પરંપરાઓથી દૂર થઈ રહ્યા છે, પરંતુ જો તેઓ પરંપરા વિશે જાણશે, સમજ છે, તેનું સાચું ચું મહત્વ શું છે, તે સમજશે, તો તેઓ ચોક્કસ રીતે પરંપરાઓને અપનાવશે. કારણ કે, પરંપરાઓ વિશે જો જે વ્યક્તિ જાણે છે એ પરંપરાને અપનાવે છે.
હા નવી ટેકનોલોજી અને આધુનિક જીવન જીવવું, એ સારી બાબત છે પરંતુ પોતાની ઓળખ ભાષા સંસ્કૃતિ અને પરંપરા ક્યારેય ભૂલવી ન જોઈએ, કારણ કે એ જ આપનું મૂળ છે.
હા, પરંપરા વિશે બાળકોને, બાળપણથી જ માતા પિતા અને શિક્ષકો દ્વારા માહિતી આપવી જોઈએ, જેથી તેઓ પોતાની ઓળખ પરંપરાને ગૌરવ આગળ વધારી શકે, અને આજકાલ જોઈએ તો, પરંપરા વિશે આપણા પુરાના દાદા દાદી, નાના નાનીઓ પાસેથી વાર્તા પરથી આપણી પરંપરાઓને જાળવી શકીએ છે.
સાચું કહ્યું બેન. કારણ કે પરંપરા અને પ્રગતિ બંને સાથે ચાલે ત્યારે સમાજનો સાચો વિકાસ સાધી શકાય છે અને દેશ મજબૂત બને છે. બરાબર ને બેન?
હા હા બરાબર. પરંપરા આપણને શીખવી છે કે જીવનમાં પ્રેમ, સન્માન અને કે કેકતાં કેટલી જરૂરી છે. તે આપણી માટે કેટલું મહત્ત્વનું છે. તે પરંપરા આપણને શીખવે છે. આપણે આપણા તહેવારો આપણી જે રીતિ રિવાજો ગામોમાં ચાલે છે એ બધું પરંપરા પર જ ચાલે છે. સાચું કહ્યું ને બેન?
હા બેન, પરંપરા વગર આખું સમાજ અધૂરું લાગે છે. કારણ કે પરંપરા એ લોકો વચ્ચે પ્રેમ લાગણી ના સંબંધોને મજબૂત કરે છે.
હા આજકાલ ઘણા લોકો આધુનિક જીવનમાં ઘણા વ્યસ્ત થઈ ગયા છે એટલે તેઓની પરંપરા વિશેની કઈ માહિતી જ નથી. તેઓ પરંપરા વિશે કઈ જાણતા જ નથી. તેઓ પોતાની લાઈફ સ્ટાઈલમાં જ બીઝી છે તેઓ પાસે થી તેઓ પરંપરાને એવી રીતે લે છે કે તેઓનું કઈ મહત્વ જ નથી. તેઓને પરંપરા વિશેનું જ્ઞાન આપવું તે ખૂબ જ જરૂરી બની ગયું છે પરંતુ આજના યુવાનો આટલા બીજી થઈ ગયા છે કે પરંપરા વિશે જાણવાનું કે તેને સ્વીકારવા માટેનો ટાઈમ જ નથી તે લોકો પાસે. સ્ટાચૂ કહો છો બેન.
આધુનિકતાની સ્વીકાર એ ખબર નથી પરંતુ આપણી સંસ્કૃતિને ભૂલી જવું એ પણ યોગ્ય નથી. એટલે દરેક લોકો એ ધ્યાન રાખવું જોઈએ કે આપણી સંસ્કૃતિ, પરં- પરાગતની ક્યારેય ભૂલવું નથી જોઈએ.
આજે આપણે જોઈએ તો મોબાઈલ, ઇન્ટરનેટ, ટેકનોલોજીનો ઉપયોગ કરતા થઇ ગયા છે. પરંતુ સાથે સાથે આપણી પરંપરા અને તહેવારો માટે પણ સમય કાઢવો ખૂબ જ જરૂરી શે. નહીં તો આવો સમય આવશે કે આપણી પરંપરા હતી કે ન હતી એનું કઈ ખ્યાલ જ નહીં આવશે. એવી દુનિયા થઈ ગઈ છે આજકાલ.
બરાબર. પરમ પરાય માત્ર તહેવા ર ની ઉજવણી બસ નથી. આપનું વર્તન, રીતિ રિવાજ, સંસ્કાર પર નિર્ભર હોય છે. જેથી આપની સારી ઓળખ નો ખ્યાલ આવે છે.
હા સાચું કેવું છું. પરંપરા એ તો આપણા ખૂનમાં રહેેવી જોઈએ ને ખૂનમાં વસે છે એટલે પરંપરાનું સાચું કેવું તો પરંપરા એ આપણા પૂર્વજ પાસેથી મળેલ અમૂલ્ય ભેટ છે જેના કારણે આજે પણ પ્રેમ એકતા સહાદ સંસ્કાર જેવા આપણામાં જોડાયેલા છે અને અ આજે જોઈએ તો સરકારી સ્કૂલો સંસ્થાઓમાં પણ સંસ્થાઓમાં પણ પરંપરા વિશેની માહિતીઓ આપવામાં આવે છે કે આપણી પરંપરાઓને જાળવી રાખવી એ ખૂબ જ જરૂરી છે.
સાચું કહ્યું આપણે આપણી પરંપરાને સાચવીશ તો જ નવી પેઢી તેમનું મહત્વ સમજવ સમજી શકશે અને જેથી આપણી સંસ્કૃતિ સાંસ્કૃતિક વારસો જળવાય રહે.
હા પરંપરામાં જોઈએ તો આપણી કેટલી ઘણી મહત્વતા છે આપણે નાનપણથી સ્કૂલમાં પરંપરાઓ વિશેનું પુસ્તકોમાં આવતું હોય છે જે આપણે જાણતા જ રહીએ છીએ તેથી બાળકોને ખ્યાલ આવતો જ જાય છે કે પરંપરા શું છે તેને કેટલું મહત્ત્વ છે અને તેને કેવી રીતે જાળવવું એ બધું પણ પુસ્તકોમાં હોય છે પરંતુ બાળકોને એટલો બધો ખ્યાલ આવતો નથી એના માટે આપણું શિક્ષણ પર ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે જેથી આપણી સંસ્કૃતિને સારી રીતે જાળવી શકીએ.
સાચું કહ્યું બેન.
હા પરંપરા તો આપણે જાળવી જ જોઈએ કારણ કે તે આપણી શાન છે અને જો આપણે જ પરંપરાને નહી જાળવીશું તો કોણ જાળવશે આવતી પેઢી તો પરંપરાને ભૂલી જ જશે સાચું કહ્યું ને.
હા સાચું કહ્યું આજે આપણે મોબાઈલ ઈન્ટરનેટ ટેકનોલોજીનો ઉપયોગ કરતા થઇ ગયા છે. એટલે બધા બો બીજી રહે છે. એટલે પરંપરાને તો ભૂલી જ ગયા છે.
હા ને પરંપરાને ભૂલવું એ તો આપણી મોટી ભૂલ કેહેવાય કારણ કે જો પરંપરા જ ભૂલી જશું તો આપણું દેશનું મહત્વ શું રહેશે આપણો દેશ પરંપરાગત ચાલે છે અને તો જો આપણે પરંપરા જ ભૂલીશું તો નહી ચાલે.
હા બરાબર છે. સાચું કેવું તો પરંપરા એ આપના પૂર્વજો પાસેથી મળેલી અમૂલ્ય ભેટ છે.
હા અમૂલ્ય ભેટ છે એટલે તો એની કોઈ કદર કરતું નથી આજે કુદરત રીતે મળેલ છે એટલે તો લોકો એને ભૂલતા ગયા છે એને સાચવવામાં ભૂલી રહ્યા છે પરંતુ સાચું કેવ તો આજે પણ તેને જીવંત કરી શકાય છે અને જાળવી શકાય છે.
હા પરંપરા તો જાળવવી જ જોઈએ કારણ કે તે આપની શાન છે.
હા પરંપરાને તો
દુનિયામાંથી લોકો આવે એને જાણે છે એના વિશે સમજે છે અને તેઓ પણ અપનાવાની ટ્રાય કરે છે તો આપણે કેમ નહી કરી શકીએ.
તમે બરાબર કહ્યું બહેન. આપણા જીવનમાં પરંપરાનું ઘણું મહત્વ છે કારણ કે પરંપરાને આપણે પૂર્વજો સાથે જોડે છે.
હા પરંપરાઓ તો આપણે આપણા પૂર્વજો સાથેઓના સંબંધ મજબૂત કરે છે એને તો આપણે બો સાચવીને રાખવી જોઈએ ક્યારે એને ભૂલવું ન જોઈએ સાચું કહું છું ને.
હા પરંપરા વિશે બાળકોને ખાસ કરીને જણાવવું જોઈએ.
હા આજે તમારી જોડે વાતચીત કરીને ખુબ જ આનંદ થયો.
થેન્ક યુ બેન. મારી વાત ને સાંભળવા માટે. તે
હા